હલો, હલો. હલો. મારો, અવાજ આવે છે.
હલો. હલો. મારો અવાજ, આવે છે. હલો.
એ જો હા, મારો અવાજ આવે છે. મિનિટમા, તો આજ આવે છે.
ઓકે
તો આજે બઉ ટાઈમથી તમારી સાથે વાત નહી, કરીને તો તમારી સાથે વાત કરવા, માટે મેં તમને ફોન કર્યો
હા, હા બોલો, બોલો વાંધો નહી, શું થયું
અ, ના એમ જસ્ટ નોર્મલ, જ તમારી સાથે વાત કરવા માંગતી હતી, કે કેમ છો, તમે મજામાં છો.
હા, બસ જો એકદમ મજામાં આજે, તો બહ હેક્ટિક ડે હતો, બહુજ થાયકી કઈશું આજે હું
કેમ શું થયું, આજે થાકી ગયા, બહુ કામ કર્યું કે શું
અરે ના આજે ઘર સાફ કર્યું આખું, ઘર સાફ કર્યું તો બહ જ થાકી ગઈશું. હુ આજે
હ અરેરે કેમ અચાનક ઘર સાફ કરવા માંડ્યું, તમે હજી, દિવાળીની તો બહુ વાર જ
અરે, ના. મમ્મી ના પૈસા મળતા નતા, ને તો એ પૈસા ખોરવામા અને ખોરમા આખુ ઘર સાફ, કરી મૂકી
અરે બાપરેે, એવા તો કેમ મૂકી દીધા પૈસા, તમે સરખા મૂકો ને પૈસા, પૈસા જેવી, વાત તો સાચવીને રાખવી જોઈએ અને ના મમ્મી એ છેને, ઉતાવળમા ને ઉતાવળમા કઈક મૂટી દીધા હતા, એમને મળતા ન હતા તો પછી કલંગ નીજેથી, મળ્યા પૈસા ખબર નહ, કે એમને એમના મોૂકી દીધા હતા અરે બાપડે સારું કેવાય નડી ગયા. નને તો ના મળતા તો શું કરત હ એ જ મજું નથી, કરવા ઘણા લોકોને આવું જો હોય.
હા, બોલો બોલો બીજું, કેમ
કેમ એકદમ યાદ, આયી મારી અરે ના, ના તો છેને, કેટલા ટાઈમ થી વાત નથી. કરી તમેધું લાવ તમારી સાથે વાત કલવ થોડી ફની, ફની ફન થઈ, જાય એમ મૂડ સારું થઈ, જાય એમ થોડું આજે સારું નોત લાગતું, મને મામાં તો બહુ દુખતું મે લો મા ફ્રેન્ડને ફોન કરું, કેટલા ટાઈમ થી વાત નહી, કરી તો
હા, એ સારું કર્યું હા, બાકી જમી લીધું બોલ બોલ શું કરું, શું તું મજામાં શું તબિયત પાણી સારા છે, ઘરે બધા કેમ છે, મજામાં છે, તારા મમ્મી પપ્પા શું કરે છે.
હ હા, બસ જો બધા જ મજામાં છે, જમી લીધું મેં મમ્મી પપ્પા સારા છે, પપ્પા પપ્પા તો અત્યારે જોબ ગયા છે, મમ્મી ની તબિયત થોડી નરમ ગરમ રહે છે, હમણાં બહુ એને તો સારું, સારું છે, અત તોમ દવા કરી અ સારી એવી દવા કરી તો અતાર તો સારું છે, અને પણ ડોક્ટરે કીધું છે, કે થોડું ધ્યાન રાખજો કારણ કે હવે ઉંમર થઈ, ને તો વાર લાગે ને દવ વા બી ઘડવી સારી નહ, અત્યારે બહ તો અત્યારે એની પાછળ દોડાદોડ થાય છે, અત્યારે એ સાદું જમવાનું આપવાનું ટાઈમ ટુ ટાઈમ, આપવાનું દવાઓ ટાઈમ ટુ ટાઈમ, આપવાની એનસરીમાં પાણી જ નથી, તો પાણી એને આપઆપ કરવું પડે વારે, વારે અને એને અમારે કેવું પાણી પીવું, ગમતું, નથી. તો મેં કીધું કે ગમે નહીં, તો પીવું તો પડશે ને પાણી એમ થોડી, ચાલશે
હા, એ તો છેજ, ને પાણી તો પીવું જ પડેને પાણી વગર તોોડી જલે
હા, મેં જ કીધું પણ એ મારું સમજતી જ નથી. તને બહુ યાદ કરતી હતી, એવી કે પેલા તો કેટલી આવતી હતી, હ આપ ઘ હવે, તો આવતીજ નથી, એ તો મેં કીધું બી ખરું કે મમ્મી હવે ઘર લઈને બેઠી છે, એમ થોડી આવે આપણા ઘરે એને ટાઈમ ના મળે ઘર લઈને બેસે તો કામ કેટલું હોય, મેં કીધું એને કેટલું પ્રેશર હોય, એને બી
અરે હા જવા દ ને યાર બહુજ થાકી, જઉં છું. પેલા આવું કશું કર્યું નથી એને તો હવે બઉજ આમ ઓકવર્ડ લાગે છે, અને બ મને સા એ ટ્રેનિંગ નહી, મળી
કાર કે મામમી કસ કામ જ નથી, કરાવતી
તો હવે થોડું, અગવડ પડે છે.
હા, એ તો છે, કે મન તો સારું છે, કે મમ્મી ત્યાંથી કામ કરાવે છેને, તો સારું રહેેશે હા, હા બસ, એજ તો શું છે, તાર વીકેન્ડ નો પ્લાન મળું છે, કે નહીં હવે આપડ જોવા જઈએ ચલે નવા મૂવી, ભી આયા છેમ્બીચલ હો ત મુગ જોઈએ ચલને હવે, જોગ
હા, તો હું નવરી છું, તો ચાલ જઈએ, જોવા કયું મૂવી જોવા, જઈશું આપણે અને સાંપળ અત્યારે છેને, લમીમી બાય વન ગેટ વ ફ્રી ઓફર છે, તો પછી આપડે ત્યાં જ
જઈએ ચાલો
પીઝા બી ખાતા ઈું અને મવી બી જોતા, ઈશું સારું વન્ડ પસાર થઈ, જશે આપણું
હા, તો ચાલ આપણે એમ કરીએ, કે મૂવી બી રોતાઈશું, અને સારો વીકેન્ડ બી આપણું પસાર જશે કોકટેલ ટુ મવી જોવા જશે બધા એમ કેહે છે કે એ મુવી સારું છે અને બીજું કંઈક જંગલ સફરી વાળું નવું મૂવી આવ્યું છે અને એક ગુજરાતી મૂવી છે જિંદગી વંસ મોર તો એ જોવા જવું હોય તો એ જોવા જઈએ મન કસુ વાંધો નથી
કોપટેલ ટુ તો શાયદ ફ્રાન્સી મુવી છે ને તો પછી એ જ જોવા જઈએ ચાલ ને આપણેે
હા તો ચલ કોક્ટર ટુ મવી જોવા જઈએ આપણે કાલે જઈએ કાલે એમપીસ સન્ડે છે ને તું ફ્રી છે તો પછી આપણે કાલ બપોરના શોમાં જઈએ અને બહાર જમતા આવીશ શું પછી હું મમ્મી પપ્પાનું ખાવાનું કરી દઉં તો ભી તારા સાસુ સસરાનું જમવાનું કરી દે પછી આપણે મૂવી જોતા આવીઈએને થોડું ફન કરતા આવીઈને ફોટ ફોટો ફોટો ક્લિક કરીશું ને ફર ખાઈશું થોડું
ફરતા બી આઈએ અને ખાતાા ભી આઈએ આપડે મુવી બી ભી જોતાઈએ તો આપડી ફ્રેન્સ બીક થઈ જશે
અને હું શું કતી હતીી કે મારી પાસે તો એક્ટિવા નથી તો તું તારું એક્ટિવા લઈ લઈશ કારણ કે એકિટવા મારું બગડ્યું છે રિપેર કરાવવાનું છે તો પછી
આપણે તારે એકિટવા પર જતા રહીશું ચાલશે ને અરે હા હા ગાંડી એમાં શું ચાલે જ ને હવે મારું એક્ટિવાર છે તો કરું આપડે એન પર જતા ર રઈશું અને એમ ભી તારે રાતે લેટ થાય તો એક્ટિવા જોઈએ ને તારા ઘરે તો પછી મારુ જ એક્ટિવા લઈને જતા રહીશું આપ આપણે તું ના લઈશ ખાલી ખોટું તારું એક્ટિવા એક જ એક્ટિવાની જરૂર છે ને આપણે જઈને પાછા આઈજ શું રાતે
અરે હા હા કશો વાંધો નહી લેટ થાય તો હા.
બસ આપણેે જઈએ એન્જોય કરીએવી જોઈશુ. હા હા બસ એ જ બોલ બીજુ શું ચાલે. તારું હમણાંનું ફેવરેટ મુવી કેવું છે તારું.
અરે હમણાં તોમાં એક હવે જોયા નહી હવે કાલે જોવા જોઈએ પછી કઉ તને.
હા ચલે એ તો એવું કરીશું ચાલ ને કઈ વાંધો નહી.
તો તે છેલ્લી મૂવી કઈ જોઈ હતી થિયેટરમાં.
મેં તો છે ને પુષ્પા ટુ જોઈતી. બહુ ટાઈમ થઈ ગયો યાર થિયેટર માં ગઈ એટલે તો મેં તને કીધું કે ચાલ હવે થિયેટર માં જઈએ અને મૂવી બૂવી જોતા આઈએ એકાદ
હા ચલને આપણે જઈએ કાલે હું ભી
બહુ ટાઈમથી ગઈ ન જોવા જ જવું પડશે હવે ત તે કયું જોયું છેલ્લે તું તો ગઈતી ને હમણાં તારા ફ્રેન્ડ સાથે બાર
નાલી ફ્રેન્ડ સાથે નથી ગઈ ફેમિલી સાથે ગઈ હતી બોર્ડર ટુ
અચ્છા કેવું હતું મુવી મેં તો જોયું નહી હજી સુધી બોર્ડર ટુ એટલે મને બી જોવું તું થિયેટરમાં જોવા પણ ટાઈમ ના મળ્યો એટલે પછી મેં કીધું ફોન માં જ જોઈ લઈશ હવે
અ બોવુ જ સારું મુવી હતું યાર બોવુ જ મસ્ત હતું જોવા જેવુ છે હા મુવી અને બોવ જ મજા આવી બોવુ જ મસ્ત હતું કોમેડી બી હતું અને થોડું મા આ સારુ હતું, એને મજા આવી
હા, મારે જોવા જવું છે, યાર હવે તો નહી, જવાય જો ફોનમાં જોઈ લઈશ નેટફ્લિક્સ પર કઈ નહી.
હા બોલ હમણા ને ક્યા ફરવા ગઈ છુ, કે નહી ગઈ જોતી નહી, તારા સ્ટેટસ બેટસને
ના હમણાં હું ગઈ, હતી ને ક્યાં ગઈ હતી, ખબર કાલે જ જઈને, આવી હું ખાટુ શ્યામ ના મંદિરે અને આ ગઈ, દિવાળી પર હું ઉદયપુર ભી ફરવા ગઈ તે પણ ફોટાની, મુક્યા મેં
ઓહો ઉદયપુર ફરી, આવી કીધું બી નહી, અમને મને કીધું હત, હું આવતી ના ગા મડી મને બી જોવું, તું ઉદયપુર મને મૂક્યા વગર જતી ગઈ, સાલી
અરે ના ના હું, મારા ફેમિલી સાથે ગઈ હતી અને ગાડી કરીને ગયા તા તો એમાં જગ્યા નથી, તો પછી મેં કી તો કઈ નઈ આપડે ફ્રેન્ડસ ફ્રેન્સ પછી, ફા ફરી જઈશું એટલે પછી, મેં કોઈને ઇન્ફોર્મ ના કર્યું
હા, જોકે એ તો સાચી વાત ફેમિલી સાથે જઈએ, ને એટલે ફ્રેનસ
મજા બી ના આવે પછી, કારણ કે આપે જે કરવું ફેમલી વાળાને ગમે નહી
એટલે પછી, ના કીધું મેં તને હા ચાલ કઈ, ની
હા, બોલ બીજું કેવું ચાલે બધું મજામાં શું ઘરે, તારા ફેમિલી વાળા ત્યારે કાકા કાકીને કેવું છે, હવે
હા, બસ જો સારું છે, એમને દાખલ કર્યા હતા પણ હવે તો સારું છે, બંને જોડે બીમાર પડી ગયા, બંનેને જોડે દાખલ કરવા પડ્યા એટલે એમની થોડી, સેવા કરવી પડી કારણ કે એમની.
ના વધી, એને પીયર કરતી તો પછી, અને ત્યાં હોસ્પિટલમા જતી બાપરે, બાપ તન તો બહુ, એ પડ્યું હશે, અગવડ પડી હશે નહીં કારણ કે એમની સાથે જવાનું આમ કરવાની તેમ તો અગવળ પડે
હા, એજ તો હ કઈ નહી, આવે ચાલ્યા કરે હવે, ઘર લઈને, બેઠા એટલે
હા, એ તો છે, હવે શું કરીએ બીજું બીજું કોઈ, ઓપ્શન નહીં બોલ બીજું શું ચાલે, તારે
કોઈ નહી, બસ જો હવે, તો કંટાળી કંટાળી છું. એમું થા, ય કે એક વેકેશન ટ્રીપ
મળે તો સારુ અને ત્યાથી.
કારણ કે ઘરે રહીને, બહ પણ ગય છે.
હમ
એટલે, મે કીધું
હા, એ બી સાચી વાત છે, કારણ કે ટ્રીપ તો જરૂરી છે, એક વા એક અને લાંબી ટ્રીપ, તો બહુ જરૂરી છે, કારણ કે બહાર ફરવા જઈએ, ને તો જ આપણું મન ફ્રેશ થાય, આપણું આપણા મનને શાંતિ મળે એટલે લાંબી રીપ, તો બહુ જ જરૂરી છે, સારું ચાલ કઈને તો તારું કામ કર આપડે પછી વાત કરીશું, મરે થોડું કામ છે.
હા, હા કોઈ વાંધો નહી, આપે પછી વાત કરીશું બાય